હા,
હલો!
મારો અવાજ તમને આવી રહ્યો શે.
હા, મિત્ર
હા, કેવું છે સારું છે ને
હાલો
હા સારું શે ને?
હા, સારું છે તમારી કેવીક તબીયત છે?
હા, સારી છે.
હમ્મ
તમારે પાહે થોડો સામ સમય રેહેશે?
હા, હ અમારા પાસે થોડો ઘણો સમય છે.
આપણે ઓનલાઈન શોપિંગના અનુભવ વિશે થોડી માહિતી તે વાતચીત કરીએ.
હા, ચાલો ને ઓનલાઈન શોપિંગ અનુભવ પર ચર્ચા થોડી ઘણી કરીએ.
ઓનલાઈન શોપિંગ એટલે ઇન્ટરનેટ દ્વારા ઘર બેઠા વસ ખરીદવાની પ્રક્રિયા છે, આજના સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટના વધતા ઉપયોગને કારણે ઓનલાઈન શો તે ખૂબ જ લોકપ્રિય બન્યું છે. કપડા, ઇલેક્ટ્રોનિક્સ, પુસ્તકો, કરિયાણા, દવાઓ અને અન્ય ઘણી વસ્તુઓ સરળતાથી ખરીદી શકાય છે. ઓનલાઈન શોપિંગ એ ખૂબ સરળ અને સસ્તી પ્રક્રિયા છે. તેમાં ઘણા લોકો આજના સમયમાં ઓનલાઈન શોપિંગ જ કરે છે. આપણે ઓનલાઈન શોપિંગ અનુભવ વિશે તમને આજે માહિતી આપુ છું. ઘરે બેઠા કોઈ પણ ઘર બેઠા કોઈ પણ સમયે ખરીદી કરી શકાય છે, વિવિધ બ્રાન્ડ કે પછી તેની કિંમતોની સરળતાથી સરખામણી કરી શકાય. તેમ જ મોબાઈલમાં તમામ પ્રકારની વસ્તુઓ જેમ કે ફ્રિજ એસી વોશીન્ગ મશીન, મોબાઈલ ઈયરફોન વગેરે બધી જ વસ્તુઓ મોબાઈલમાં જોઈ શકાય છે, તેમાં બધી જ કંપની તેમ જ બ્રાન્ડના પ્રોડક્ટ મુુકેલી હોય છે. તેમ જ ગ્રાહકોના રિવ્યૂ અને રેટિંગ વાંચીને યોગ્ય વસ્તુ પસંદ કરી શકાય છે. ઘણી વખત ડિસ્કાઉન્ટ અને ખાસ ઓફરોનો લાભ મળે છે. ઓર્ડર કર્યા પછી વસ્તુ ઘેર સુધી પહોંચાડવામાં આ છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા થોડા સમય તો લાગે છે, પરંતુ આપણે ઘરે બેઠા કોઈ પણ વસ્તુ મંગાવી શકીએ છીએ. તમે પણ આ વિશે થોડી માહિતી આપો
હા જરૂર હું તમને ઓનલાઈન શોપ- - આકર્ષક ફાયદા જણાવી રહ્યો છ- - સમયને સમય અને સુવિધાની બચત તરીકે પણ- - ફાયદા તરીકે છે જેમાં સૌથી મોટો ફાયદો એ છે કે- - તમારે બજારમાં ધક્કા મૂકી ખાવા પડતા. નથી ટ્રાફિક નડતો નથી. અને પાર્કિંગ ની માથા કુટ રહેતી નથી. તમે રાત્રે બાર વાગે કે સવારે સાત વાગે પણ આરામથી શોપિંગ કરી શકો છો. આરે આ રી હતી તમારી સમય અને સુવિધાની બચત હવે બીજા નંબર પર જોઈ તો અનેક પ્રકારના વિકલ્પો જેમાં કોઈ એક સામાન્ય દુકાનમાં મળ્યા તો સ્ટોક હોય છે. જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને હજારો બ્રાન્ડ અને અગણિત ડિજાઈન એક જ જગ્યા એ જોવા મળી જાય છે. જેમાં તમને અલગ અલગ પ્રકારની વસ્તુ દુકાનમાં અલગ અલગ દુકાનમાં જઈને મેવા મેળવી પી હોય છે જયારે આમાં ઓનલાઈન શોપિંગમાં તમને એક જ પ્લેટફોર્મ પર અનેક પ્રકારની બ્રાન્ડ અને અનેક પ્રકારની વસ્તુઓ તમને મળી રહેેતી હોય છે. આ રહી હતી તમારી બીજા નંબર ની ફાયદાકીય બાબત અને આમ બીજી તરીકે જોવા જોઈએ તો સરળ સરખામણી તમે અલગ અલગ વેબસાાઈટ પર જોઈને સેકડોમાં કિંમત અને ફીચર્સ ની સરખામણી કરી શકો છો. જે ઓફલાઈન માર્કેટમાં શક્ય નથી ઓફલાઈન માર્કેટમાં કેવું હોય જેમાં આપણે દુકાનમાં જઈ અને ત્યાંથી બીજા દુકાનમાં જઈ એવા ઘણા બધા આપણને રખડ પટ્ટી કરાવ પડતા હોય છે. જ્યારે ઓનલાઈન પરફોર્મમાં ખાલી તમારે એ ક્લિક કરી અને વેબસાટ અનેક પ્રકારની ખોલી તમે સરખામણી કરી શકો છો અને તેમાં બધી ચકાસણી પણ તમે કરી શકો છો. રિવ્યુસ અને રેટિંગ્સ અન્ય ગ્રાહકોના સાચા રિવ્ય સામે ફોટા જોઈ ને વસ્ત ચકારીું કે નહી તેનો નિર્ણય લેવો સરળ બને છે. તો તમને એવું લાગે છે કે વસ્તુ કોઈ ખરાબ નીકળ કે અન્ન બ ની કે તો તમે તેમાં અન્ય ગ્રાહકો ના ફોટા ઉપલબ્ધ કરેલા જ હોય છે તે જોઈ તમે એ વસ્તુની શોપિંગ કરી શકો છો. તેમજ એના વિરોધે જ આપણે જોઈ શકીશી પડકારો અને નુકસાન તો દરેક વસ્ત્રમાં રહે જ છે તેથી ઓનલાન શોપિંગ ના પડકારો અને નુકસાન હું તમને જણાવી રહ્યો છું. કદ અને ગુણવત્તાની સમસ્યા એ પ્રકારની ઓનલાઈન સોપિંગમાં ખાસ પડકાર ધણતી હોય છે. જેમાં કપડા કે પગરખા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઘર પર કપડાં ખરીદતી વખતે સાઈઝ બરાબર ના આવી અથવા જેવ. ફોટો જોયો જો હોય તેવી ગુણવત્તાના નીકળવી એક એ સામાન્ય સમસ્યા નીકળી રહેહી છે. જે આપણે દુકાનમા જે શોપિંગ કરતા હોય છે, તેમાં આપણે કદ અને ગુણવત્તા બંને પ્રકાશિત ત્યારબાદ જ શોપિંગ કરી શકાય છે જ્યારે એમા આપણને ચોક્કસ માહિતી રહેતી, નથી કે કેટલાક જ ની મેવી રહીશું આપણે અને ગુણવત્તા સારી રહીશે કે નહી એની ચોક્કસ બાબત આપણે જાણી શકતા નથી. ઓનલાઈન છેતરપિડ આ એક બીજો નુકસાનકારક અને પડકારો છે. જે ઓનલાઈન કષેપિડી કેટલીક નકલી વેબટ ગ્રાહક પાસેથી પેસા પડાવી લે છે, અને વસ્તુ મોક નથી અથવા ઓર્ડર કઈક બીજુ હોય છે, અને આવે કઈક અલગ જ એવી અનેક પ્રકારની છતરપિડી કરવામાં આવતી હોય છે. જદ આપણે દુકાનમા મા જઈને, શોપિંગ કરતી વસ્તુ તેમાં આપણે આખી આંખ જોયેલી, વસ્તુઓ ચેકિગ કરીને આપણે વ લેતા વસ્તુઓ લેતા હોય છે, જયારે ઓનલાઈનમાં અનેક પ્રકારની પ વેબસાઇટ દ્વારા, ક્રમ આવતી હોય છે. તેમમ બીજી સમસ્યા એ છે, કે ડિલિવરીમાં સમય અને ચાર્જસ લાગતો હોય છે. જયારે વસ્તુ હાથમાં આવતા બે થી પાંચ દિવસ કે ક્યારેક વધુ સમય લાગે છે, એને હ ચોક્કસ સમય કે ટાઈમ પણ બતાતા નથી એ લોકો તેથી કેટલીક વર્ષ શિપિંગ ચારજ ઉમેરતા વસ્તુ મોંઘી પડી જાય છે. જયારે આપણે દુકાનમાંથી વસ્તુ નો ભાવ ઘટાડી પણ શકે છે, અને વધારી પણ શકે છે આ રહી હતી મારી ઓનલાઈન શોપિંગ ફાયદા કે બાબત અને નુકસાનકારક બાબત
હું તમને ઓનલાઈન શોપિંગની પ્રક્રિયા વિશે જાણવા માગુ છુ. સૌ પ્ર્રથમ વિશસની વેબસાઇટ અથવા એ પસંદ કરવાની ત્યાર પછી આપણ મુછે, પણ જરૂર વસ્તુ હોય તે તે વેબસાઇટમાં કે અથવા એપમા તે વસ્તુ શોધવી કિંમત ગુણવત્તા રેટિંગ અને ગ્રાહકોના પ્રતિભાવો વાંચવા તેમા પ્રોડક્ટ નીચે આ બધ કિંમતણ રટ અને ગ્રાહકને રવિ એ બધું લખેલું હોય છે પસંદ કરેલી વસ્તુ કાટમાં ઉમેરી તેમ શરણમો અને ચૂકવણીની માહિતી કરવી ચુકાવણી ઓનલાઇન કરવી કે કેશ કરવી તેની માહિતી પણ મેળવી પછી ઓડર કન્ફર્મ કર લએએ નક્કી કરેલા સમય વસ્તુ ઘરે પ્રાપ્ત થઈ જશે ઓનલાઇન શોપિંગ સુરક્ષિત છે કે નહીં તેના માટે થોડીક સાવચેતીઓ માત્ર વિશ્વસની વેબસઇટ રાખવા એકપરથી જ ખરીદી કરવી જોઈએ ઓ ટી પી પાસવર્ડ અને મેકની માહિત કોને શેર ન કર ગ્રાહક નિ રપ અને રેટીિંગ તપાસ આવી છે સુરક્ષિત ઓનલાઈન જવાણી પદ્ધતિનો અપ્યાાય કરવી ઓડ અને જકોમાં નિશ્ચિત સાચવી રાખવી જ્યાં સુધી ઓર્ડર ના આવે ત્યાં સુધી કોઈને ઓટીપી કે અને કોઈ પૈસા આપ ન તેમજ જ પણ ઓર્ડર કર અ બધી માહિતીયો ભરવી અને સાવચે તે ભરવી જોઈએ આ રનીથી ઉડણ કરવાની પ્રક્રિયા તેમજ તે અંગે દ સાચ તમે જે આજે ઓનલાઈન શોપિંગના અનુભવ વિશે જે તમારો સમય આપ્યો તેના માટે તમારે ખૂબ ખુબ આભાર
હા મ તો મને પણ જોડે ઓનલાઈન શોપિંગ અંગેની અનુભવ પર ચર્ચા કરવાની ખુબજ મજા આવે તમારો આભાર